હેલો હેલો હેલો હેલો હેલો
તમારી આવાજ બધુ મેં આપતો છે.
હા હા હા ચાલ કેવું છે ભાઈ?
હલો હા થોડુક જોર થી બોલી શકો તમે
હેલો
હા ચાલે. એટલે એટલે બહું ધીમું છે પણ ચાલે એ બી કઈ વાંધો નો નથી ઓહો કેમ છો?
હા મજામાં, તમે કેમ છો?
બસ બસ તમે બ્લુટુથ પહેરોશો હું પહેરોશો તમે તો કેમ એટલો ઓછો અવાજ આપતો છે
આયો કે
એટલે આવતું જ છે પણ ધીમું ધીમો ને પછી ધીમો થઈ જાય એમ વચોટમાં.
છે.
હા, કેમ છો? કેવું ચાલતું શે?
ચેઅ તાઈ
હ
તમારે તો એવું ચાલે છે
ચાલતું છે હારું બધું મધ્યમાં વરસાદ ચાલુ થઈ ગયયો હેલો
હેલો બોલો ને ભાઈ ના હવે તો ક્લામેટ બઉ સરસ છે અમારે તઈ ક્લામેટ બહ સરસ છે
સરસ છે ને આટલે બી એમાં પેલાઓ બોહ તાપ આપતો તો બોહ ગરમ થયલો હતો વેધરે એટલે તમે કેવો બો તાપ નઈ રેવાય એમ બહાર નીકળાય ન કોઈનાથી એમ પછી થોડક બે દિવસ થી વરસાદ આવ્યો એટલે થોડો ઠંડક પડ્યો એમ
હા એવું અમારે તો હવે સારું છે બધું ક્લીન છે અમારે તો એ બધું ક્લીન છે હવે કોઈ કું જો આવતું નથી વરસાદનું
ઓકે તમારે ત્યા બી એમ તો પછી કેવો કેવો તમે હુ કરવાના આજે તે ટોપિક પર ડિસ્કસ કરીએ
કઈ નઈ મોબાઈલ ના ટોપિકપર ડિસ્કસ કરીએ આપડે
તમે થોડ થોડક થોડક એમ તેજ વોલ્યુમ કરી શકો તો હારું કેમ કે પછી રિજેક્ટ ભી કરી શકે એ લોકે હવે એટલે આ અવાજ આવે તો બી એક વાર હમડાય પછી એમ ની હમડાય મારાથી એમ
હા ચાલશે હવે બોલો ને તમે બોલો હવે મોબાઈલ પરથી ડિસ્કસ કરીએ આપણેે મોબાઈલ પરથી ડિસ્કસ કરીએ હમ
હા
હા
મોબાઈલ પર ઓકે મોબાઈલ પર એટલે તમને એું લેવાનું છે કે તમારે મોબાઈલ છે ને હું એટલે
માફા મોબાઈલ છે તમા માફા છે ને
તો બે ફોન છે એક રેડમી નો ને એક આઈ ફોન
એવું સારું છે એમાં ફાય બી છે
ઓકે તમને લેવાનું છે ફોન યાર થોડા જોર ક બોલલેે ભાઈ હા
હા હે
તમને લેવાનું છે
હા છે લેવાનું છે
કયો કયો બ્રાન્ડ નો લેવાનો છે એટલે કયું બજેટ શું તમારું
મારું બજેટ છે પાંત્રીસો ત્રીસ હજાર રૂપ
ન હ તો તમે સેમસંગ ભી જોઈ શકો પછી આઈફોન તો એટલે નામમાં બહુ મોંઘા પર તમે આઈફોન પર લેવાના હોય તો પછી તમે ઈએમઆઈ ભી કરાવ શકો તમારું કઈ એમ તમે કઈ સોચ્યા કે કઈ લેવાનું તમારું
હમણે
હા
બે મિનિટ હ ભ બે મિટ હા એવે બોલો હા
તમારું કઈ સોચવા એમ તમે ક શું સોચો કે કયો લેવાના ફોન
અમે સેમ
સેમસંગ હા સેમસંગમાં બી બહું સારું સારું પ્રોડક્ટ છે. તમે લઈ શકો પણ તમને બહુ બધુ રિસર્ચ કરવા પડે સેમસંગમાં બી. મારે કેમ કે ફોન તો સારો જ છે પર હું. કેવાય ને કે ભાઈ એકવાર જ લેવાના તો સારું જ લેવાના.
એસ ટ્વેન્ટી ફોર મલે છે હવે એમાંય. હા નહિ સેકન્ડમાં મળે છે ભાઈબંધ નો જ.
કેમાં મળે છે?
ભાઈબંધનો છે.
ઓકે કેટલા કેટલામાં આપતા છે એતો કે
એ લોકો આપતા છે આપડે ત્રીસ પોત્રીસ હજાર મે આપ
હા તો હારું જ કેવાય ને ભાઈ કે આજના ટાઈમ પર તો તમે નવી ગાડી ન નવો મોબાઈલ નો રેટ જો તો કેટલું વધી ગયેલો છે તમને ખબર જ હશે
હા અને પ પેલા આપણે જુના જમાનામાં તો આ મોબાઈલ બી નહી દેખવામાં આવતા ત ખાલી એ બટન વાળો હોય ને પેલે આપણેે જૂના જમાના તો આ આટલા મોંઘા મોબાઈલ બી જોવા મળ
હા ની મળતા હતા ભાઈ અદ્ના ટાઈમ પર તો એવું જ થઈ ગયું બધું ઓનલાઈન ને બધું રેટ મોબાઈલ નો રેટ બી વધયા ને હુ કે કે મોબાઈલ ના ડિમાન્ડ ભી વધયા
હા ને અ આજના આજના ટાઈમ પે એવું છે કે ટેન્થ પાસ થયા લાય કે મોબાઈલ એ બી કેવો
એવું એટલું નાના નાના છોકરાઓ નો બી બધું એમ થઈ ગયું કે મોબાઈલ એ લોક નો. મોબાઈલ જુએ જમવા જમવાનું હોય તો મોબાઈલ જુએ. રડે તો એ લોકો કે બાયલેન્સ લોકો શું કરે મોબાઈલ આપી દે. તો એમ એમ તો નહી નહી થાય નહી થવા જોઈએ કેમ કે પછી પડ હ એકદમ હેબિટ જે હોય ને બહુ બુરો હેબિટ લાગે છે. પણ હું કરીએ હમણાં પેરેન્ટસ ને બી કઈ કરાય નહીં કેમ કે પછી એ લોકો જમે નહી ને પછી પડે પડાય નહી કરે એ લોકો એમ બધા. એમ.
ખાલી મોબાઈલ માં ધ્યાન રહે છે. એમનું
મારા ઘરમાં એટલે મારા ઘરમાં જો તમે હા હુ કીધું તમે,
ખાલી મોબાઈલમાં ધ્યાન ધ્યાન રહે છે. એમનું ખાલી મોબાઈલમાં ધ્યાન રહે છે. એમનું એવું
હ હા એ તો છે. ના આજે મારા ઘરે મારા મામા છોકરા લોકો છે. એક છોકરાને છોકરી બેવને એટલે સાંજે એટલે સાંજે ખાવાનો મોબાઈલ જુએ રડે તો મામી મારા ફોન આપી દે તો પછી મેં તો ના જ પાડું પણ શું કરીએ છોકરા લોકો છે. તે એ લોકોને તો મોબાઈલ આપ વાજ પડે ભાઈ, હું કેવું
એ બી અમારા તય એ બી છે. અમારા કઝિન છે.
હા.
વિવો મોબાઈલ જોવો છે.
એ આજના ટાઈમ પર તો એમ થઈ ગયો છે. આમ કેમ કે કોઈ. કોઈ બી કેમ એમ કોઈ બી ન કઈ ના પાડી શકે કેમકે કેમકે એ લોકો રડે બી પછી મોબાઈલ નહી મળે તો. ને મોબાઈલમાં એ લોકો શું જોવે ગ લકડી કી કાઠી એ વાળુ ખબર તમને. એ વાળું બહુ ઓ લોકો જોવે છોકરા લોકો પર હુ કરી શકે ભાઈ જો નાના નાના છોકરા હોય એ લોકોને એટલું બધું ખબર નહી હોય પણ હું આપણા. પેરેન પેરેન્ટ્સ હોય એ થોડોક થોડોક ધીરે ધીરે કરીને એમના જ ના પાડતા જવાનું કેમકે જો તમે એ લોકો આપતા જ રહ્યા આપતા જાય તો પછી હુ થાય એલોકને ભાઈ એમ હેબિટ પડી જાય કે ભાઈ જમવાનું છે. તો ફોન જોવે જેમ આપણને હેબિટ પડી ગઈ તો વચમાં તારક મેહતા માં. મારે તો હેબિટ પડી ગઈત તારક મહેતા જોવાનો તમે તારક મહેતા જ્યૌ તો
હા પછી જોવે છે. ને
હુકયો.
છે. ને
જોઉ છું હા કેમકે એને ભી હેબિટ પડી ગઈ અમને ભી તો પછી એમને ભી પછી સૌરભ જોશી ને એમ કે કોઈ કોઈ ને એમ હોય કે જમવા જમવા એમ હાથે કોઈ ના કોઈ તો વસ્તુ જુએ જ
હા.
એમ પછી વચમાં મારું થઈ ગયું હતું તારક મહેતા નું સૌરભ જો સૌરભ જોશી બ્લોગ રાખે પછી એવી હેબિટ બધાને પડે એમ નહીં કે નાના નાના છોકરાઓ ને પડે બધાનેે હેબિટ પડે પણ હું એનો હેબિટ નો સોલ્યુશન
હવે આપણી પાસે આપણી પાસે ભી મોબાઈલ છે. તો આપડે ભી હેબિટ જ છે. ને જોવાની
હા એક તો આપડે ભી આખો દિવસ એકવાર ઇન્સ્ટાગ્રામ ઓન કર્યા તમે તો તમને ખબર જ નહી પડે કે તમારું એક કલાક દોઢ કલાક કાય નીકળી જાય તમને ખબર જ નહી પડે.
હા એ રીલ્સ ટાઈમ કર્યા કર્યા છે ખાલી
તો એજ છે. ને ભાઈ આજના ટાઈમ પર આમ છોકરાઓને અમે બ્લેમ કરે પણ આમ બે એના કરતા એ લોકોના કરતા વધારે તો અમે જંજીલો કેમ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરે
એ હા બરોબર છે. એ આ છોકરોમાં મોબાઈલ નહીં હોયો જ
આના ટાઈમ પર જેન કે તમે કહો ને જેનજે ન પેરેન્ટસ ભી પેરેન્ટ્સ આના ટાઈમ ભી તો એમ કે બધું ઓનલાઈન થઈ ગયુંને સિસ્ટમ તો બધું કેવાય ને આપડે થી કઈ બધું ઓનલાઈન એટલે મોબાઈલ આવી ગયો બધું સિસ્ટમ આવી ગયું ટીવી આજનાટાઈમ મા કોઈ જોવે નહીં હોય ને કે ભાઈ કોઈ હાથે બેહે નહી કોઈ હાથે પેલા હું બધા લોકો એક હાથે વહીને એક મુવી કઈ સિરિલ જોઈ આજના ટાઈમ પર તો મારા ઘરે ટીવી લગાવી હો એ પડેલું છે પીત વીત વગાડવાનો હોય તો એ લોકો વગાડે પછી એમકી
અ કમે
લગાડે લગાય નહી આજના ટાઈમ કેમ કે બધાને મોબાઈલ આવી ગયા બધાના અલગ સ્ક્રીન આવી ગયા બધાને જેનો જે જોવાનું છે એ જોઈ લે
હા રાઉટર આવી ગયા છે હવે
આવી ગયા આવી
એ ટીવી ને કનેક્ટ કરી દે છે પછી એ બધું જોવા આવે છે યુટ્યુબ બયુટ્યુબ બધું
તો છેાઈ શું કરીએ પણ કઈ કરી નહી શકે કેમ જે છે તેમાં ચાલવાનું
હા ના એ બરોબર છે
ી ગેમ નો ભી હેબિટ પડી ગયેલો મારા ભાઈ ને તો બી બોર રમતો રાતના બે વાગે તો ગેમ રમ તો
હા
આવાજે પહોચી નેી મેં બી રમું એટલે મેં ભી રમું ગેમ તો પણ એટલું બધું નહીિ કે ભાઈ તમે હવાર થી હાંજુ ગેમ જ રમો ને રાતના બે બે વાગ્યા સુધી ગેમ રમો તો એ બધું એક વાર હેબટ હેબિટ પડે ને તો તમારીથી નીકળે નહી એમ
હા એ બરોબર કે કયો કેમેરામાં છે તમે
તો બે રમ ફ્રી ફાયર ને પબજી છે બે બીજીમવું રમું ક્યારે ક્યારે ક્રમો હોય એમમણા આપણા તો છોડી મૂકેલો છો કેમકે પૂ છે કે ભાઈ અમે હમણાં આ ટાઈમ કોલેજ કરું પછી જો કરું ને પછી પેલા હું આપણે પરવડતા હતા તો આપડે હું ઘરે બહીને બધું ગેમ જ રમતા કોલેજ કરીને આવે ગેમ જ રમતા દોસ્ત પછી એ લોકો તો આજ ભી કે કે ભાઈ ચ નહી કેમ રમે પર ભાઈ આપણને જોબ પાર્ટ ટાઈમ જોબ કરું તો એટલે પછી ન થાય
નહી થાય ન પેલે જોબ પરથી થકીને આવે છે પછી એવું ગેમિંગ કરવાનું
હા
પેલે જોબ પરથી થકીને આ વ છેે ન
હા, પછી એટલે આપડે થી ગેમ રમાય. પણ હું ભાઈ આપણને પછી હમ જીમ જોઈન કરાય, તે એટલે એક વર્ષથી જીમ જતો છું. તો પછી સાંજે હવાર માં હું ભાઈ, એટલો હવારે ઉઠાય નહી છ વાગે પર છ વાગે ઉઠવા જોઈએ પણ, આપણાથી ઉઠાય નહી તો આપડે પછી રાત્રે આઠ વાગે હમણાં, સાડા સાત વાગે જોબ સાત વાગે જોબ થી છૂટો, એટલે આઠ વાગે જીમ જાઓ. જીમ જઈને આવું નવ દસ વાગે જાય. પછી કઈ ડાયટ વાઇટ ફોલો કરીને, પછી હું આધો કલાક દોસ્ત હાથે પછી ટાઈમપાસ કરવાનું ને, અગ્યાર બાર વાગ્યા સુધી હુઈ જવાનું. એવું જ ચાલતું છે ભાઈ જો
ચાલશે ચાલો પછી ટાઈમ ટાઈમ ખતમ હો ગયા, ફીર બાત કરગે.
હા કઈ નઈ કઈ નઈ, તમારા સાથે આ વાત કરવામાં ખૂબ ખુબ આભાર. આ વિષય પર વાત કરવામાં મને ખૂબ આનંદ આવ્યો. તમારું ખુબ ખુબ આભાર!